હેલો હ આવાજ આવેછે છે બેન
હા હા આવે છે.
હા કેમ છો સારું છે તમને
હા એકદમ સારા તમે
હય હું બસ મજા જો ને મેં તો કેવ ને તને કે આજકાલ જે આપણને વેજીિટેબલ્સ માર્કેટમાં મળે છે ને તે આટલા બધા કેમિકલ્સ વાળા આવે છે ને કે શું વાત કેહેવાયમ જોઈ શકે છે કે તમે કોઈ ફ્રૂટ બી લેવા જાવ ને ધારો કે ગ્રેપ્સ છે દ્રાક્ષ છે વોટરમેલન છે પછી એપલ છે એ બધા જે ફ્રૂટ છે એ એ બધા ફ્રૂટની અંદર છે ને આટલું બધું કેમિકલ્સ નાખે છે ને કે આ એનું પ્રોડક્શન વધાવા માટે પછી એનો એના લાંબે ગાળે ર એના માટે એ ખરાબ ના થવું જોઈએ એના માટે આટલું બધું એ લોકો કેમિકલ્સ એની અંદર નાખે શું વાત કે ને એજ પછી આપણે ખાવામાં લઈ ને તો આપણાને બહુ ઇન્ફેક્શન થઈ જાય છે પેટમાં મેં તો મારી છોકરીને જ વાત કરું ને તો આટલું બધું અમુક વાર ઇન્ફેક્શન થઈ જાય ને અમુક વાર ફ્રૂટ ખાઈને ને તું વેજિટેબલ બી જોઈશ ને તો વેજીિટેબલ્સ બી એ લોકો આટલ બધા કેમિકલ્સ નાખે છે એને ઉગાવા માટે કે પેલા જેવું જે મળતું તેવું હમણે તો આપણા હમ આ જમાનામાં તો પોસિબલ જ નથી શું કેવું છે તમારું
સાચી વાત છે તમે જે કેવો છો કે ફ્રૂટસ વેજ ટેબલમાં એ એટલું બધું એ લોકો ફર્ટિલાઇઝર નાખે છે એટલી બધી અલગ અલગ દવા વાપરે છે જેથી આપણને એટલું બધું ઇન્ફેક્શન થાય કે આપણે ડોક્ટર પાસે જવું જ પડે છે ને ડોક્ટર્સ કે છે કે એને સરખું વોશ કરીને ખાવું તો તમને ઇન્ફેક્શન કદાચ નહીં થાય અને એમાં તો ના ના છોકરાઓને આપડે ખાસ સાચવવા પડે છે તો આ લોકો લોકો જે ફર્ટિલાઇઝર વાપરે છે એના જગ્યાએ એ લોકો વગર ઓર્ગેનિક નાખે તો કદાચ ખેતી એ લોકોની સારી બી થાય અને પ્રોડક્શન થોડુંક ઓછું થાય પણ એનાથી થી ઇન્સાનોને જે ઇન્ફેક્શન્સ થાય છે તેથી તો બચી શકાય ને આપણાથી એમ પછી એ લોકો વગર સિઝને બી કેટલી બધી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે જે આપણને હમણાં મળે છે ખાવા માટે પહેલે એવું આપણને જે સીઝન સીઝન્સના ફ્રૂટ્સ ને વેજીટેબલ આપણે ખાતા એથી આપણે કેટલા હેલ્ધી રહેતા હવે એ જે વગર સીઝન્સના ફ્રૂટ્સ વેજીિટેબલ ખાય છે તો એથી આપણને કેટલું અનહેલ્ધી રહેતા છે આપણે આપણી બોડી બી સરખી સપોર્ટ નથી કરતી એ વસ્તુને બરાબર છેને
એકદમ સાચી વાત છે તમારી એકદમ જ સાચી વાત છે મારું તો એવું માનવું છે કે અઆજે ફ્રટ વેજીિટેબ જે બજારમાં મળે છે તો અમુક જે ફ્રૂટ અને વેજીિટેબલ્ છે એ તમારે ઘરેબી પોસિબલ છે ઉગા ધારો કે તમારી ઘરેા થોડી કઈ જગ્યા હોય કે તમારી પાછળ ઘરની પાછળ કઈ વાળો હોય ઇવન તમારી ગેલેરીમાં બી જગ્યા હોય કે તમારો ટેરેસ પર કઈ જગ્યા હોય ત્યાં તમે સારી રીતે ગાર્ડનિંગ કરીને પ્લાન્ટને નાના નાના જે છોડવા આવે છે ધાના છે અ ટામેટા છે વેંગણ છે રીંગણ છે કાકડી છે એ બધા તમે ઝાડુઓ છે ને અ જે મંટોળો આવે એ લઈને એ સારી રીતે તમારા ટેરેસ પર કે વાડામાં ઉગાડીને તમે એ તમારા જે શાકભાજી જે વેજીિટેબલ્ જે શાકભાજીઓ છે એ તમે તાજીને તાજી તમે તમારા આહારમાં લઈ શકાય ને તેમાં કેવું છે કે તમે જય્યારે તમને જોય ત્યારે તમે તોડીને નાવાના ને એને બનાવાના ને એને પછી બનાવી શકો છો ને આ આમાં કેવું છે કે તમે કઈ બી જાતનું કેમિકલ્સ નહીં આવશે તમે તમારી ઘરે જે વેસ્ટ નીકળે વેજીિટેબલ વેસ્ટ એનું જ ખાતર બનાવીને તમે એમાં નાખ નાખી શકો છો એની અંદર તો તમને આ બધું કેમિકલ વગરનું ખાવાનું બની મળી શકે છે શું કેવું છે તમારું
સાચું મેં મારા છે ને એક ફ્રેન્ડના ઘરે જોયું છે એમને એટલું મસ્ત બ્યુટિફુલ ટેરેસ ગાર્ડન બનાવ્યું છે એના અંદર એ ફ્રૂટ્સ નાખે છે વેજીિટેબલ્સ ઉગવે છે ને એ એટલા ફ્રેશ હોય છે કે ખાલી આપણને જારે જુએ ત્યારે આપણે તોડીને તરત ખાઈ શકીએ જ્યારે આપણે માર્કેટમાં લેવા જઈએ છે તો એ આપણે બે દિવસ વાસી હોઈ શકે એક દિવસ એટલે આ લોકો અ ટ્રાન્સપોર્ટેશનનું હોય તો એક બે દિવસ પહેલા તો એને લોકો તોડી નાખે છે અને પછી આપણા પાસે એટલે આપને ફ્રેશ વેજ વેજટેબલ્સ ખાલી નામના માટે છે ફ્રેશ વેજીિટેબલ્સ ફ્રૂટ્સ આપણને મળતા નથી એટલે આપણે નાની નાની ખેતી તો આપણા ઘરમાં કરી જ શકીએ અગર આપણા ઘરમાં બે ત્રણ જ માણસ હોય તો એમના પૂરતું આપણે તો ઉગાવી જ શકીએછીએ તમે જે કીધું જેવું કે ઓર્ગેનિક ખાતર આપણે વાપરી શકાય આપણા વેજીિટેબલ્સ ને ફ્રૂટ્સના જે બચેલું કૂચેલું જે છટલા હોય ને એ બધું એનાથી આપણે આપણી ખાતર બી તૈયાર કરી શકીએ આપણા ફૂલ જે હોય છે આપણે ભગવાનને ચડાવ એના થી બહ બહુ મસ્ત ખાતર બનતું છે એ એટલે એનાથી બહુ જ સરસ રીતના આપણે આપણી ખેતી આગળ કરી શકીએ છીએ નાની નાની તો એટલીસ્ટ કરી શકીએ ટામેટા મરચા એવી રીતના તો એ તો આપણે રોજ આપણે જૂએ ખાવા માટે આરામથી આપણે એને ઉગવી શકીએ અને આપણા ઘર વાળા માટે એકદમ હેલ્ધી ખાવાનું ખાઈશ બનાવી શકીએ છે
બરાબર સાચી વાત છે મે એવું જ વિચારું છું કે મે બીથી જે વેજટેબલ વેસ્ટ નીકળે એ એક ડબ્બામાં નાખી દે એની અંદર છે ને બધાેજીબ જેાર કેમે ટમેટાટલા છે ફબ ના ચટલા છે ને પછી તમે જોઈ શકો છો પાલક છે પાલક થી બધા વેજીિટેબલ વેસ્ટ નીકળે છે એ બધુંને એક ડમ્પ કરીને એને અઠવાડિયા માટે રેવા દેવ અને એને પછી ખાતર તરીકે તમે જે તમે પ્લાન્ટસ પર રાખેલા હોય એની અંદર નાખીને સારી રીતે અ તમે અ એને ઉગાડી શકો. બીજું એ કે તમે પેલું જે સ્પ્રે આવે ને જંતુનાશક ન સ્પ્રે એ બી તમે છે ને ઘરે જ બનાવી શકો છો એ તમને કોઈ બી કેમિકલ ની જરૂરત નથી એના માટે તમે ઘરે જ લીમડાનો ને પાનો એ પાલો એ કરીને એને ક્રશ કરીને એવી રીતે વેજીિટેબલ્સ એટલે જે બી કેમિકલ વગરનું જે છે એ બનાવી શકે.
સાચું સાચું એ આપણે આપણા ઘરમાં જે આ લીમડોનો રસ છે એનાથી જે ઉકાળીને આપણે આપણે ફ એઝ અ ફર્ટિલાઈઝર એને યુઝ કરી શકીએ તો એથી જીવનંતુ બધા આપણા જે ખેતી કરેલી હોય એનાથી તો દૂર રહી જ શકે ને. આપણને એકદમ ફ્રેશ ખાવાનું બી મળશે આપણે કીડું આપણે ઘરમાં બી આપણે નોર્મલી આપણા જંતુઓને ભગવા માટે કેટલી બધી આપણે કેમિકલ્સ લાવીએ છીએ એનાથી બી આપણને નુકસાન થાય છે તો એ એ જ આપણે અગર વિચારએ કે એ જ કેમિકલ આપણા પેટમાં જતું છે તો એથી આપણના બોડીને કેટલું નુકસાન થતું હશે ને એવી કોઈ બી વેજીિટેબલ્સ કે એવું કોઈ બી ફ્રૂટ નથી બચ્યું જેમાં એ લોકો કેમિકલ નથી યુઝ કરતા એટલે આપણે જેટલું હોઈ શકે એટલી ખેતી આપણે કરી જ શકીએ છેએ ઘરે.
સાચું લાગશે એને બીજું એ કે તું જે વેજીિટેબલ્સ લાવે ને ધારો કે દ્રાક્ષ લાવે વેજીિટેબલ્સ લાવે ફ્રૂટ બધા જ બી લાવે એપલસ જેમ કે કેળામાં તો કોઈ વધારે નથી પણ ખાસ કરીને દ્રાક્ષ દ્રાક્ષ બી તું છે ને શું કરજે તારેા છોકરાને આપવા પેલા છે ને એને છે ને મીઠાના પાણીમાં બોરી મૂકજ ને એને છે ને મીઠાના પાણીમાં ચાર પાંચ કલાક બોરી મૂકવાની તો એ નથી શ થશે. જે બી કેમિકલ છે એના ઉપર તે બધું નીકળી જશે ને એને સર્ય રીતે વોશ કરીને બીજા પાણીમાં વોશ કરીને એને પછી એ છોકરાને આપશે તો તેમાં શું થશે કે આ બધું કેમિકલ્ જેવી લગાવું હોય દ્રાક્ષ મે તો કેમ દ્રાક્ષ કે દ્રાક્ષ ના ઉપર તો કેમિકલ સોને સો ટકા આવે જ તે ભલે તમે કેવી બી દ્રાક્ષ ભલે પાંચસો રૂપિયા મોંઘી દ્રાક્ષોશે તો બી એના ઉપર કેમિકલ સાકેલું જ આવે કેમ ખબર એ મીઠી કરવા માટે એને ફેશ નાખવા માટે બીજું એ કે લાંબે ગાળે રે એના માટે તો આવી રીતે તું એને વોશ કરીને એના પછી ત સેવનમાં લે છે ખાવાવામાં લે છે તો બહ સારું પડશે અને બીજું એ કે આવી જ રીતે તું વેજીટેબસ જે વેજીટેબલ જોઈ ફ્લાવર છે તો ફ્લાવરમાં બી બહ બધા કેમિકલ્સ આવે છેન ફ્લાવર જે છે એની અંદર યડ બી બહ બધી આવતી છે તો તું તારે શું કરવાનું ફ્લાવર જે છે એને કાપીને ને થોડું બોઈલ બોઇલ કરીને થોડું રાખી મૂકવાનું તો ઉકારેલા પાણીમાં જે રીતે કરે ને તો એમાંથી અંદરથી કેમિકને ઇવન તમે ઈયળ બી આવે ને એ બી તમારી આં બાર આવી જાય તો કેવું કે આપણે એ તમારા શરીરમાં ની જળશે તો આવી રીતે તું તારી કાળજી લઈ શકે છે શું કેવું છે તમારું?
સા જે તમે કીધું ને હવેથી હું મારા છોકરાને કે કોઈને બી ઘરના માણસ ને આપવા પેલે છે ને દ્રાક્ષને ગરમ મીઠાના પાણીમાં બોળીને પછી જ એ લોકોને વોશ કરીને આપીશ જે કે તમે કીધું ફ્લાવર માં બહુ કીડા હોય. ઠંડીની સિઝનમાં આ વસ્તુ બહુ આવે છે કે કોબીમાં ફ્લાવરમાં બહુ કીળા હોય છે તો એને આપણે આવી રીતના જ ગરમ પાણી યા મીઠાના પાણીમાં એને સારી રીતના વોશ કરીને જ પછી ખાવા જોઈએ તાકી આપણા બોડીમાં આ બધા કીડા જાય નહીં. એ બધા કીડા આપણા બોડીને બહુ નુકસાન કરે છે હવે તો આ ગરમીની સિઝનમાં વેજીિટેબલ્સ મળવાનું બહુ મુશ્કેલ થશે એટલે બધા હવે બહુ ફર્ટિલાઇઝર વાપરે તા કે લોકોની ખેતી વધારી શકે એટલે આપણે ફ્રૂટ ને વેજીિટેબલ્સને હમણાં તો બહુ ધ્યાનથી ખાવા જોઈએ કે કલિંગર જે ફ્રૂટમાં બી એ લોકો ઇન્જેક્શનથી બહુ બધા નાખે છે ફર્ટિલાઇઝર તા કે કલર લાયલ થઈ જાય એ લોકોનું એટલે તમારે બી જરાક કલિંગર લેતા પેલા જોવાનું કે પીળું કલર નું છે કે સફેદ કલર નું છે. કે કે કેમિકલ્સ બહ હોય છે. એમાં
ચાલો તો ઓકે ઓકે ચાલો.